નમસ્તે. અવાજ આવે છે? બસ મજામાં. ગુડ આફ્ટરનૂન. .
કે આજનો ટોપિક શું છે?
આજનો ટોપિક છે જે બી આપડે વાત કરવી હોય, જે બી સારો હોય એ રિલેટેડ. અને વરસાદને એ બધું કેવું છે એમ?
નહી આજે વરસાદ તો થોડીક વાર પેલા હતો પછી કઈ છે નહી અત્યારમાં તડકા જેવું છે. ઓકે ત્યાં કેવોક છે વરસાદ વગેરા?
અત્યારે તો હાલ નથી બસ તડકો નીકળ્યો છે એ તો સારું છે એમ. કે છોકરીઓને ગૌરી વ્રત છે તો એ લોકો ફરવા બી જવું હોય તો જઈ શકે.
હા છે ને એવું આજે એમ પણ મોળાકાતનું આજે જાગર જાગરણ હશે ને?
હહ એટલે અગિયારસથી પૂનમના રિલેટેડ જે કરતા હોઈએ એ ને જેને જયાપાર્વતી વ્રત હોય એના તો હજુ
વાર છે એમને શુક્રવારે છે હા શુક્રવારે છે એમને. ઓકે તો આજે આપડે ટોપિક લઈએ સુખ છે ક્યાં.
એ વાન વાંધો નહી તે ભી.
ઓકે તો હા ટોપિકની શરૂઆત હું કરીશ. તો જે મારી પાસે નોલેજ છે વગેરા મે સ્ટડી વગેરા કર્યું છે એના રિલેટેડ હું તમને કહીશ કે કે આપણે સુખ જ્યાં ગોતતા હોઈએ છીએ જેમ કે સુખ આપડે કોઈ પણ ખાણી પીણીની વસ્તુમાં ગોત તા હોઈએ કે પછી સ્ટડી લાઈફ માં ગોતતા હોઈએ કે ભાઈ આપડે ઘણા બધા એવું વિચારતા હોય કે પૈસા કમાઈ લઈએ એટલે સુખ આપડને આમ મળી જશે. પણ હકીકતમાં આ બધી જગ્યાએ પહોંચીને પણ હું કેવાય સુખ મળતું નથી કેમ કે એક્ઝામપલ બહુ બધા આપણી આગળ આવે છે. પૈસા કમાઈને તો એવ આપડી પ્રોપર ડેફિનેશન નથી કે ભઈ એટલા પૈસા કમાઈ લીધા. એટલે આપણે સુખી થઈ ગયા. તો નયાથી કઈ નથી મળતો આપણને એ પછી આપડે એવું નક્કી કરીએ કે ભાઈ પૈસાથી નથી મળતું તો કોઈ પદ એવું હશે કે, હોદો એવો હશે કે ન્યાં જઈને આપણને સુખ ખ મળશે એમ તો ભાઈ અત્યારે આપડે જોઈએ છીએ તમ કોઈ પણ આઈપીએસ લેવલના અધિકારી હોય છે તો ઈ પણ એવું વિચારતા હોય કે હજી હું આનાથી ઉપર કંઈક જઉં. આઈપીએસમાંથી આઈએસ બનવું મને અત્યારે આપણે થોડાક ટાઈમ પહેલા જોયું તું કે ભાઈ એક આઈએસ ઓફિસરે પોતાનું સુસાઈડ કરેલું હતું. એમ તો નયાથી પણ આપણને સુખ મળતું નથી. ખાવા પીવાની વાતમાં આપણેે જોવા જઈએ તો ખાવા પીવાની વાત માં એવું જ થાય છે કે ભઈ હારું હારું જમવાનું તો ભાવે છે પછી ઈ વસ્તુ બોડીમાં કંઈક ને કઈક સાઈડ ઇફેક્ટ એની આવતી હોય છે. તો ન્યા પણ આપણને સુખ મળતું નથી. તો આ મુદ્દામાં તમારું શું કેવું છે?
એતો છે. નાની નાની વાતોમાં બી અમુક ખુશીઓ જે છુપાયેલી હોય છે એ આપણને ખબર નથી રહેત તી એમ. એટલે સુખની તો એવું તો સાચી જ વાત છે કે પૈસા હોય તમારી જોડે પણ પૈસાથી કોઈ પણ ખુશીઓ છે. કે એ ખરીદી નહી શકાતું એમ.
અ સાચી વાત છે. એમ પણ આપડે જોવા જઈએ તો હું કેવાય કે એવું તો ન કહીએ કે ભાઈ અ આ એક્ઝિસ્ટન્સમાં સુખી રહેવાની કઈ ડેફિનેશન પ્રોપર છે જ નહી એમ. કે ભાઈ દુખી થવું જ પડેને સુખી થવું પડે ઇતો હું કેવાય ચાલ્યા કરે એવી રતે કરવું પડે એવ તો કઈ છે નહી, આપણને ભગવાને બનાવવા છો તો હા લાઈફ સાઈકલ છે પણ એ અત્યાર સુધી આપણને લાગે છે પણ અ એવું કોઈ ડેફિનેશન એવું કઈ નઈ હોય કે ભાઈ લાઈફ ટાઈમું કે હંમેશા માટે સુખ ને સુખ દુખ છે કઈ દુખી થવાનો કોઈ એ કવાય કે રસ્તો જ નથી એમ એવું તો કઈક હોવું જો હોય ને
એવું હોય બી નઈ ને જેવી રીતે દિવસ છે તો પછી રાત થાય જ છે ને દિવસ ને દિવસ તો નહી રહેતો ને તો એવી રીતે સુખ છે તો દુઃખ તો આવાનું જ છે ને દુઃખ છે તો શુંખ આવાનું છે પરિવર્તન જ સંસારનો છે એ બી તમને ખબર હોયતો
એ વાત બરોબર છે પરિવર્તન એ સંસારનો નિયમ છે પણ એ પરિવર્તન પતન તરફ જાય છે કે નહી એ તો આપણને ખબર હોવી જોઈએ ને જેમ કે જો આપણે આદિમાંનવ કાળ થી લઈને અત્યાર સુધીમાં આપડે બહુ બધી જગ્યાએ એવું કેવાય ડેવલોપ થયું છે એમ જ્યારે હું કેવાય કે હોમો ચેમ્પિયન, ચેમ્પિયન સુધી અત્યારે આપડે પહોંચી ગયા છી એમ પણ જે આપડ ઈ સમયમાં જે ધરતીની હાલત હતી અને અત્યારના સમયમાં જે ધરતીની હાલત છે એમાં તો બહુ જાજો ડિફરન્ટ છે ને, તો હા એક દ્રષ્ટિ એવું કહી કે ભઈ માણસ છે તો માણસ એવું કેવાય કે ભાઈ ગ્રોથ કરી છેય બઉ બઉ જાઝી ગ્રોથ કરી છે એમ પણ હું કેવાય ધરતીનું તો જોવું પડે ને અર્થનું તો જોવું પડે ને કારણ કે અત્યારે હું કેવાય કે, અ લિથિયમ બેટરી બના બનાવામાં અત્યારે એટલું લિથિયમ આપણે પૃથ્વી માથી કાઢી નાખ્યું છે કે અ નાના જે ચાલ્ડસ હોય છે એ લોકોને બ્રેન લિથિયમની પ્રોબ્લેમ આવે છે મગજની અંદર માં હો એની ઘટના કારણે અત્યારે એમનું માનસિક સંતુલન પણ વિેખાઈ ગયું છે બહુ બધી જગ્યા એ જોવા મળે છે આપણે અર્થની પાસેથી જેટલું નથી જોતું ને એટલું બધું આપણે લઈ લીધું છે રિટર્ન એને કઈ કરું જ નથી આપણે તો એવું તો નો કહે કે આપડે ખાલી વિકાસ જ કર્યો છે હમુકનો પતન તરફ વિકાસ કર્યો કેવાય તો આથી તો હું કેવાય. દુખ જ આવવાનું છે. એમ તો તમે હું કેશો આ મુદ્દામાં
આપણે જરૂરિયાત પૂરતું જ આપણે એ કરવાનું અને એવું બી હોય છે આ ઇનકેસ આપણે જોવા જઈએ તો અંબાની છે બરાબર તો અંબાણી આપણાને બધાને લાગે કે સુખી છે સુખી છે. પણ જે દુખ એને હોય એ તો એજ જાનતા હોય ને એટલે કોઈ પર્સન આમ બહારથી સુખી બી દેખાતો હોય પણ અંદરથી એમની મનસ્થિતિ બી એવી હોય આજે તમેરી બેટરી ને કીધું એ રિલેટેડ સરકાર ભલે જે બી કરતા હોય પણ એ આગળ જઈને આપણા માટે જ કંઈક સારું બનશે ને અને એ યુઝ બી આપણી માટે જ કરી શકીશું. અત્યારે જેટલું અપગ્રેડ થાય છે ટે ટેકનોલોજી ને એ બધું એટલું આપણા માટે જ સારું છે.
હ હા પણ આમ જોવા જઈએ ને તો અત્યાર સુધી શું કેહેવાય કે ભાઇ માણસોને સુખ આપવા માટે અત્યાર સુધી માં ત્રણ દર્શન આઇવા એમાં જે પેલું દર્શન હતું ને ઈ દર્શન માં એવું કીધું કે કઈક બધી વસ્તુ નો ત્યાગ કરી દો એમ પરિવાર છે તો પરિવારનો ત્યાગ કરી દો પછી અ હું કેવાય મોજ શોકની વસ્તુઓ જે ક છે એનો ત્યાગ કરી દો બધી વસ્તુઓનો ત્યાગ કરી દો એમ ત્યાગથી તમને સુખ મળશે એમ પણ ઈ વસ્તુ કરીને જોઈ પણ એમાં કઈ સુખ મળતું નથી કારણ કે કેવું થાય કે પેલા બધાની હારોહાર હું કહેવાય ત્યાગ બધી વસ્તુનો કરી દે સંન્યાસ લઈ લે એમ પઈ સંન્યાસમાં ગયા પછી એને હું કેહેવાય કે ભાઇ પાછું સાંસારિક જીવનમાં આવવું પડે બઉ બધા કિસ્સા બની ગયા છે. તો બીજું દર્શન એવું હોય એવું ઉ કે ભાઈ આ ત્યાગ કરવાની કઈ વસ્તુ છે નય જેટલુ છે એટલુ કમાઈ લ્યો જેટલું ભેગું કરો એટલું ભેગું કરી લ્યો એમ તો બધાયે ભેગું કરવાનું ચાલુ કરયુ ભેગું કર્યાં પછી પણ એક હું કેવાય કાય ખબર નથી પડતી કેટલું ભેગું કરવું એમ ભેગું કરી કરી ને આખી જિંદગી પૂરી કરી નાખી પછી ખબર પડે કે ભાઈ ભેગું જેટલુ કરવાનું હતુ એની કરતા તો બૌ બધું ભેગું કરી નાયખું એની કાઈ જરૂર હતી નઈ તો અત્યારે એક મધ્યસ્થ દર્શન કરીને એક વસ્તુ આયવું છે ત્રીજું દર્શન કે ઈ કેવું કેય છે કે નથી કે ભેગું કરવાનું નથી કાઈ છોડવાનું જે છે ને એની જ હારે જીવવાનું છે તો એની પર બઉ બધી વાત કરેલી છે એના બે ત્રણ કિસ્સા હું તમને કઉ તો ઈ લોકો એવું કય છે કે આ જે અર્થ છે ને એમાં દુઃખી થવાની કાઈ વાત જ નથી એમ હંમેશા સો એ સો ટકા લાઈફ ટાઈમ સુખ મળે ને એવી જ વાત છે માણસ દુખ કે દુખી ક્યારે થાય છે. એની પાહે પ્રોબ્લેમ્સ છે ને પ્રોબ્લેમ્સ ઈ પ્રોબ્લેમ્સ થી દુખી નથી ઈ પ્રોબ્લેમ્સનું એની પાહે સોલ્યુશન નથી ને એટલા માટે દુઃખી છે એક એક્ઝામ્પલ આપું હું તમને આ તમ કોઈ પણ જગ્યા કાર લઈને જતા હો બરોબર હવે કાર ફ્યુલ એનર્જી વગર નો ચાલી હકે આપણને ખ્યાલ જ હશે કોઈ પણ પેટ્રોલ ડીઝલ સીએનજી કે બેટ રી કે લીથીયમ કે કોઈ પણ એક્ષ વાય ઝેડ ફ્યુલ એનર્જી જોવે જોવે તેના વગર પોસિબલ નથી ચાલી હકે એમ તો હવે એના માટે હું કરયુ છે કાર કંપનીએ એક ઇન્ડિકેટર આપ્યું છે આપણને કે આપણને ઇન્ડિકેટ કરે કે ભાઈ હવે ફ્યુલ લો છે ફૂલ હાય અ ફ્યુલ હાય છે ફ્યુલ પૂરું થવા આવી ગયું કે એટલા અ કિલોમીટર સુધી ચાલશે પસી નય ચાલે એમ તો ઈ કંપની આપણને હું કેહેવાય કે ઇન્ડિકેટ કર દીધા આપણને હવે એક વસ્તુ છે કે જે ફ્યુલ તમે ફૂલ કરાવું છે આ કારની અંદર અને પછી તમે રસ્તે નીકળા છો તો સીધી જ વાત છે તમે જેટલા કિલોમીટર ચાલશો એટલુ ફ્યુલ ઓછું થવાનું છે તો ફ્યુલ હા ફ્યુલ એક ટાઈમ એવો આવશે કે ફ્યુલ હાવ ઓછું થઈને હાવ પૂરું જ થવા ના આરા ઉપર આવી જશે તો હવે ત્યારે આપણે દુઃખી થાવાનું હોય કે રોવા બેસ વાનુ હોય કે ભઈ મારું ફ્યુલ પૂરું થઈ ગયું હવે હું હુ કરી એવું કરવાનું હોય કે એની બદલે ફ્યુલ નુ સ્ટેશન આવે તો ન્યા ફ્યુલ ભરાઈ દેવાનું હોય. હુ કરવાનું હોય એમાં?
ફ્યુલ જેટલી આપણે જરૂરિયાત હોય એ રીતે આપણે ફ્યુલ તો એ ફિલઅપ કરાવુ જ પડે એમની એની વગર તો આગળ જવાના નહી હા તો જેટલી ખુશીઓ છે એટલી હાથે ચાલી ને જવાનું એમ
હા તો બસ ઈજ વસ્તુ છે કે આપડી પાહે હુ કેવાય ઇન્ડિકેટ છે આપણને અને ઈ પ્રોબ્લમનું સોલ્યુશન છે. આપ પડી પાસે એટલે એનથી આપણે દુખી નથ થાતા હવે ફેમેલીમાં આપાણે હું કામ દુઃખી થાય સીધી વાત છે કે અત્યારે હસબન્ડ વાઇફ વચ અત્યાર ડાયવોર્સ ના કેસ અઢળક આવે છે. છ, છ-છ, સાત-સાત, દસ-દસ વર્ષ સુધીનુ રિલેશન હોય ન તોય ડાયવોર્સના કેસ આવે છે. એનુ રીઝન હુ છે કે ભાઈ મેરજ પછી બે માણા હરખું નથી રહી હકતા ઈજ એની પ્રોબ્લેમ છે. તો અત્યારે ઈ વસ્તુ નુ આપણી પાહે સોલ્યુશન નથી ને એટલા માટે આપણે એનથી દુખી છય. આગળી એનુંય કાંય સોલ્યુન હા આગળ એનું કાંઈક સોલ્યુશન હોયને આપડી પાહે તો એનથી આપડે દુખી નો થાય સીધી વસ્તુ છે એટલે મધ્યસ્થ દર્શન એવું કેય છે કે તમે તમારી સમસ્યાથી જે તમારી જે પ્રોબ્લેમ છે ને એનથી તમે દુઃખી નથ થતા એનું સોલ્યુશન નથી ને તમારા પાહે એનથી તમે દુખી થાવ છો આગડે સોલ્યુશન આવી જાય એ વાતનું તો તમને એનથી કાઈ દુઃખ જ ન હોય તો તમને એકસેપ્ટ હોય ઇ વાત એમ. તો આ મુદ્દામાં તમે શું કેશો?
એ તો સિચ્યુએશન પર ડિપેન્ડેડ કરે છે. અને અત્યારે બી હસબન્ડ કે વાઈફ કે ગમે તે હોય અત્યારે કોઈ પણ રિલેશન એવો નહી રહ્યો જે પેલા જેવું હતું એમ. કોઈ ના કોઈ તો ચીટ કરતો જ હોય હસબન્ડ ચીટ ના કરે તો વાઈફ ચીટ કરતી હોય. રિલેટેડ પછી આગળ જઈને ડીવોર્સના ફાઇલ ને એ બધું તો થાય જ છે એમ. એટલે બેવને હમજી વિચારીને આગળ વધવું જોએ. કે આગળ જઈને એમને કોઈ પ્રોબ્લેમ ના આવે ને કોઈ બીજા ને બી હેરનગતિ ના થાય એમ. આ અત્યારે બી મોસ્ટલી એસ્ટ્રામેરિટલ અફેરના કેટલા બધા કેસીસ જોવા મળે છે. કંઈક તો એવું બાકી રહેતું હોય તો જ કોક આગળ બીજી ખુશીઓ શોધવા માટે બહાર જાય નહી તો કોઈ એવી રીતે બહાર તો ના જ જાય એમ.
હમ્મ એ વાતય તો બરોબર છે અને તમે જે વાત કરી કે ભાઇ એ હુ કેવાય કે એને કંઈક તો ખૂટતું હોય એ વાત પણ એ વાતમાં મારી પણ એકસેપ્ટ કે ભાઈ કંઈક નાની ખુશી હોય ને નાની ખુશી એના કરતા કંઈક મોટી ખુશી મળતી હોય ને તો માણસ પેલા ન્યાં દોડે ખરું ઈ. એ વાત ફાઈનલ એમ. તમે જેમ હમણાં વાત કયરી ને એ ઉપરથી એમ.
એ તો છે.
હલો.
નાની ખુશી ગમે તે એવું જરૂરી નય હોતી કે પૈસ આમ. પરિવારથી બી મલી જાય અને મારી માટે તો જો નાની ખુશી એક જ છે કે આપે મંદિરે જ જઈએ ત્યાં જઈને ભગવાનને જોઈએ ને તો બી એ ખુશી જ છે અને આપણે હાથ પગ બેય હાજર છે ને તો એ મોટામ મોટું સુખ જ છે બીજી કોઈ સુખની જરૂરત નહી એમ આ
હમ્મ. બરોબર છે.
કાંઈ ની હવે ના ઈ બરોબર. તમે જેમ વાત કયરી બધા માટે ખુશી તો અલગ અલગ જ હોય છે. એમ કે ભાઈ કોઈ લોકોને મંદિરે જઈને ખુશી મલતી હોય તો પછી કોઈ લોકોને કંઈ મોટી કાર લઈનેય ખુશી નો મળતી હોય એ વાત તો તમારી સો ટકા રાઈટ છે. કાંઈ ની ચાલો મળીએ બીજા કોલમાં.
એ તો છે.